તો?
હા કેમ છો?
હલો.
હલો.
કેમ છો? મજામાં.
હા મજામાં તમે કેમ છો?
શું કરો છો વરસાદ કેવો છે તમારા ત્યાં.
અત્યારે તો નથી વરસાદ તમારે ત્યાં.
બરોબર.
તમારા ત્યાં છે વરસાદ.
હજી તો નથી આવ્યો પણ હવે લાગે છે કે આવશે એક બે દિવસમાં. પવન ને એવું બધું છે પણ બાકી તુ નથી કેબ મેં કીધું ઘણો ટાઈમ થઈ ગયો લાવું તમને ફોન કરું ખબર અંતર પૂછું.
હા-હા બરોબર છે. બોલો કેવી તમારી તબિયત સારી છે.
હા હા એકદમ સારી છે. તમારી તબિયત કેવી છે, સારી છે?
હા હા મારી પણ સારી છે. બોલો બોલો શું કહો છો? હા, બસ બધાં મજામાં છે.
તમારો અવાજ કપાય છે.
હલો.
હા.
હા હા બોલો.
કઈ નઈ બસ આ જમીને બેઠા.
હા આ બોલો કેવી ચાલે બધા ફેસ્ટિવલની તૈયારી હવે તો ઓગસ્ટ મહિનો આવી ગયો.
હા આ પેલા તો રક્ષાબંધન આવશે પણ અમે તો નવરાત્રીની તૈયારી ચાલુ કરી છે હવે ધીમે ધીમે.
હા, સાચી વાત છે અત્યારે વરસાદ નથી આવતો પણ નવરાત્રીમાં જ હેરાન કરે છે.
હા, લાગે તો એવું જ છે કે નવરાત્રી માં આવશે.
હા. બોલો બોલો થઈ ગઈ નવરાત્રીની શોપિંગ તમારે? હા, બસ મારે બી હવે ચાલુ થશે હજુ તો મેં ચાલુ નથી કર્યું.
બરોબર છે. તમારે પણ એ બાજુ તો બહુ મોંઘી ચણિયા ચોડી મળે છે.
હા, બહુંજ મોંઘી મળે છે.
તો તમે આ બાજુ આવતા રેજો આ વખતે ખરીદી કરવા.
ચોક્કસ ચોક્કસ પછી આપડે સાથે જ કરીશું શોપિંગ.
હેલો.
હલો.
હા.
પછી આપડે સાથે શોપિંગ કરીશું વાંધો નહી હું તમારે ત્યાં આવી જઈશ.
અહિયાં આગળ છે ને અમારે લો ગાર્ડન માર્કેટ છે ત્યાં બહુ જ બધી ચણ્યા ચોરી મળે છે બહુ જ બધી વેરાયટીની મળે છે અલગ અલગ રેન્જમાં હોય. ડિઝાઇન્સમાં હોય એવું બધું બઉ જ હોય છે. એટલે અત્યારથી લઈ લઈએ ને તો શું કે મોંઘી ના પડે.
હા એ વાત તમારી સો ટકા સાચી જ છે.
હા, અત્યારથી લઈ લઈએ ને તોને લેવી હોય ને તો લેવાય દર મહિને કેટલાય લેવાના પેલા પજી તો વાર હે બે મહિનાની નવરાત્રી નો.
હા હજુ તો વાર છે પણ પછી છેલ્લા ટાઈમે લેવા જઈએ ને ત્યારે બહુ મોંઘી પડે છે.
હા, બહુ જ મોંઘી પડે છે.
હા.
તમારી બાજુ તો બહુ જ ભાવ હોય છે.
હા, ભાવ બી એટલો હોય છે અને આપણને સારી સારી ડીઝાઈનની ચણિયા ચોળઓ બી એટલી જોવા ના મળ
હા ના અહિયાં તો બધી જ હોય છે કચ્છી ભરતવાળી હોય છે સુરત ની હોય છે પછી જેવો ટ્રેન્ડ ચાલતો હોય કરંટ ફેશન ચાલતી હોય એ રીતની બી હોય છે સિમ્પલમાં હેવીમાં આખી પેરમાં હોય પછી અલગ અલગ પણ હોય.
બરોબર છે તો તમે લાઈક કે તમે ક્યાં થી શોપિંગ કરો છો લો ગાર્ડન થી જ કરો છો?
હા અમે તો અહિયા લો ગાર્ડન થી જ શોપિંગ કરીએ છીએ.
બરોબર બરોબર અને પછી ગરબા ગાવા પછી ક્યાં ક્યાં જાવ છો તમે અમદાવાદ
તમારો અવાજ બહુ કપાય છે હલો
હલો હલો હા. તમે પછી ત્યાં અમદાવાદમાં જ ગરબા ગાવા જાવ છો.
હા અમે તો અહિયાં જ ગાવા જઈએ છીએ અહિયાં શું ને બધા સિંગર આવે છે કી ઉદાન ગઢવી આદિત્ય એ બધા પછી જીગરદાન ગઢવી એવા બધા સિંગર્સ આવે ને તો એ લોકો ઓલરેડી બુક કરેલું હોય પહેલે થી સ્પોન્સરશીપ આપેલી હોય તો એવી બધી જગ્યાએ હોય ને તો અમે ત્યાં જઈએ છીએ પહેલે થી જ પંદર વીસ દિવસ પહેલા જગાઓ એ લોકોના પાસ લઈ લઈએ છે
હા કેમ અત્યારે તો પાસ નું બી એવું છે ને અત્યારથી પાસ બી અવેલેબલ થઈ ગય જગ્યા છે એમાં બી છેલ્લા ટાઈમે લેવા જ આવ તો તમને પાસ્તા મળે ગમતી જગ્યાએ જ
હા બઉુ જ મોંઘાઈ છે આમાં પણ એવું હોય છે ગોલ્ડ પ્લેટિનિયમ સિલ્વર એ રીતના હોય છે
બરાબર છે
એ રીતના ડિસ્કાઉન્ટ
તો તમે તમારા ફ્રેન્ડસ સાથે જ જાઓ છો કે પછી ફેમિલી વાળા બધા જોડે જ
આમાં અલગ અલગ હોય છે હું તો એક દિવસ સોસાયટીમાં જઉં એક બે દિવસ બહાર જઈએ પાર્ટી પ ફ્રેન્ડ જોડે પછી ફેમિલી જોડે એવી રીતે અલગ અલગ રીતે જઈએ
હા સાચી વાત છે પાર્ટી પ્લોટ ના ઘરમાં એવી મજા ના પણ એવી પણ સોસાયટી ના ગરબામાં તો વધારે મજા આવે
હા પાર્ટીપ્લોટ ના ગરબામાં તો મજા આવે ને એવી પછી અહં નથી આવતી સોસાયટીમાં એમાં એટલે પછી ત્યાં જ જઈએ
હા હા સાચી વાત છે બોલો બોલો બીજુ પછી તમે ત્યાં આવલા એક હેર સ્ટાઈઇલ એવી રીતે પાર્લર માં રેડી થાવ છો નવરાત્રી માં
ના એવું ડેલી તો નથી જતી કોઈ એવી જગ્યા એ જવાનું હોય મોટ સારી જગ્યાએ તો ત્યારે થઈએે છે નહીતર તો નહીતર તો નોર્મલ સાત જાતે જ તૈયાર થઈ જવાનું નોર્મલ મેકઅપ હા પછી તો પછી કેટલો ખર્ચો થઈ જાય તો દસ દિવસ રોજ બહાર તૈયાર થય હત
હા પાસ નો ખર્ચો થાય બાર જાય એટલે ખાવા પીવાનો નાસ્તા ન ખર્ચા થાય
હા એ બી જોવાનું હા બધી જગ્યા જગ્યાએ જવા આવવાનું જોવાનું
હા અને પછી તમે લાઈક સાધન લઈને જ જતા હોય ત્યારે બી પ્રોબ્લેમ થાય હા અમારે થાય છે પણ મારી સિટીમાં એવું છે કે બ મોટી રીતે નથી થતા થોડા નાના પાયા પર થાય છે એટલે પાસીસ ને એવું નથી હોતું ફ્રીમાં જ હોય છે
બરોબર
પણ પછી હું તો ત્યાં કોઈક જ વાર જમશું કેમ કે ત્યાં પછી સેફ્ટી નું બી આપડણે જોવું પડે આપણે સુધી રેવાનું એટલે પછી
એ બી છે એ વાત બી સાચી
હા
એટલે તમારે એટલા મોટા નહિ થતા હોય
હા મારા ત્યાં સિટીમાં છે ને એક જ જગ્યા એ ગ્રાઉન્ડમાં થાય છે મોટી રીતે બાકી બધા તો નાના નાના શેરી ગરબા થતા હોય ને એવી રીતે જ થાય છે.
બરોબર છે ના અમારે તો અહં રીતે બહુ જ મોટા થાય સ્પીકરો હોય સિંગરો હા એને રોજ અલગ અલગ પાછી એ લોકો બી એવું અલગ અલગ ડ્રેસઅપ કરીને આવે પછી જે પાર્ટી પ્લોટ ને એ બધું હોય એમાં રોજ અલગ અલગ નવી થીમ થાય નવું ડેકોરેશન થાય
હા સેલ્ફી બુથ પર બી એટલો કેજ રે હા સાચી વાત છે અને પાધું નવું નીકળ્યું છે કે થીમ પ્રમાણે કપડાં પહેરીને જવા. એજ રીતે તમારે ચણિયા ચોળી નો કોડ હોવો જોઈએ. હા તો મોડૅન ગરબાનો બી એટલો ટ્રેન્ડ નીકળ્યો છે.
હા અહિયાં બહુ જ થાય છે મંડલી ગરબા બહુ જ થાય છે.
હા એટલે અતાર બધા યંગસ્ટર હોય ને એ લોકો વધારે ત્યાં મંડળી ગરબામાં જવાનું પસંદ કરે છે આ તો પછી એકદમ કોઈ મોટા મોટા સિંગર્સ હોય ત્યાં વધારે જાય છે.
મંડલી માં તો કેવું થાય છે અમારે પહેલા જ લેવા પડે. કારણ કે પછી તો એના પાસ બી નથી મળતા કારણ કે હવે ટ્રેન્ડ થઈ ગયો છે ને તો બ ને મંડલી મંડલી મંડલી માં જવું હોય છે પછી એના પાસ બી નથી મળે
હા એવું. થાય સાચી વાત છે હું તો અત્યાર સુધી એક બી વાર ગઈ નથી તો વિચાર છે કે આ વર્ષે મંડળી ગરબામાં વખત જવું છે.
તો તમે આવો આ બાજુ તો હું તમને લઈ જઈશ.
ચોક્કસ ચોક્કસ આપડે સાથે જઈશું એટલે હું બી એકલી ના પડું ને સાથે વધારે મજા આવે.
તમને આવડે છે મંડલી સાહેલ ના ગરબા.
હા પેલા મને બિલકુલ નથી આવડતા પણ પછી આપણે વિડીયો કેવી રીતે કઈ જુએ. એમ કરતા કરતા હું શીખી ગઈ
હા એટલે મને ભી નહતા આવડતા મેં તો પછી. સ્પેશિયલ ગરબા ક્લાસ કર્યા એના માટે થઈને
હા અત્યારે તો ગરબા ક્લાસ તું દેખો ને અત્યારથી બે ત્રણ મહિના પહેલા એની એડવર્ટાઈઝઈને કેટલું બધું ચાલુ થઇ ગયું છે ઘણા બધા લોકો જોબ બી કર હોય ને તો બી રાત્રે બે બે ત્રણ ત્રણ કલાક ગરબા ક્લાસ કરવા માટે તૈયાર હોય.
હા પણ આમ સારું લાગે કઈક એક્ટિવિટી થાય જોડે.
હા થોડુંક ફ્રી થઈ જવાય ને થોડીક મજા મશે ને ઉત્સાહ વાળા બધા માણસો જોડે તો વધારે
હા અને આમ કેવું કે દસ દિવસ જ હોય નવરાત્રી આમ ક્યાં જાય ને ક્યાં જાય ખબર જ ના પડે પણ આટલે. દિવસ થી આપડે જતા હોઈએ ગરબા ક્લાસ એટલે બે ત્રણ મહિનાથીને એવું લાગે કે કેવા કે તો ટાઈમ આપડે નવરાત્રી જ ચાલતી હોય એવું લાગે. હા.
હા સાચી વાત છે, દસ દિવસ પછી તો આપણને ગમે બી નઈ અગિયાર માં દિવસે. રોડું આવે કે આ ટાઈમે તો ગરબા ગાતા હોય તૈયાર થતા હોઈએ.
હા.
હાછી.
બરોબર છે.
તમે દસે દસ જ તો તમારે ત્યાં બાર વાગે બંધ થઈ જાય કે પછી સવાર સુધી ચાલુ હોય છે ગરબા?
ના અમારે અહં સોસાયટી માં બંધ થઈ જાય બારેક વાગે પણ બાર પાછ ટને એમાં તો પરમિશન હોય એટલે સવારે ત્રણ ત્રણ વાગે ચાર ચાર મંડીમાં તો સવારે છ છ વાગ્યા સુધી થાય.
હા હું બી સવારે છ સાત વાગ્યા સુધી હું બીજ ઘરબા ગઉ જ છું એટલા વાગે સવાર થઈ જ ઘરે. આવું છે.
હા. એમાં તો અમારે સવારે ખાય. બઉ જ મજા આવે ને એમાં તો કેવું હોય મંડલીમાં તો ઓલું ના હોય મ્યુઝિક સિસ્ટમ ઓલું ઢોલ ઉપર જ હોય.
હા, હા, સાચી વાત છે.
હા એટલે એ તો એકચુઅલ સવારે બહ વધારે મજા આવે ત્રણ ચાર વાગે પછી સવારે જે ચાલુ થાય ને એમાં વધારે મજા આવે.
એમાં આપણે ઈ તમે ગરબા ગાવ ને તો થોડું શાંત જેવું બી લાગે વધારે મજા આવે ને ત્યાંની અંદર એન્જોય વધારે થાય ને પે કીધું કે બવ મોટા ડી જે અને સ્પીકર હોય ને તો બઉ અવાજ અવાજ થઈ જાય.
હા સાચી વાત છે. કઈ નહી તમે આ વર્ષે આવજો આ બાજુ.
હા, હા ચોક
સારું સારું હું મૂકું થોડું કામ છે. હને? હા.
હા હા વાંધો નહી ચાલ બાય.
બાય.